એમ
મજામાં તમે કેમ છો.
બસ મજામાં કઈ નહી આ તો મેં વિચારતી તી કે ની પર આપણા શરીર પર આપણા જીવન પર ઘણી અસર થતી જોવા મળતી હોય છે. ઊંઘ પણ આપણા માટે આમ જરૂરી છે.
સાચું કહ્યું તમે ઊંઘ એ શરીર અને મગજને આરામ આપતી કુદરતી પ્રક્રિયા છે.
હા. સારો ખોરાક શરીર ને શક્તિ આપે છે. પરંતુ સારી ઊંઘ છે એ શરીર અને મન બંનેને નવી ઊર્જા આપતું હોય છે. જે વ્યક્તિ આમ પૂરતી ઊંઘ લે છે તે માત્ર લાંબુ જીવન જ નથી જીવતું. પરંતુ વધુ સ્વસ્થ ખુશ અને કાર્યક્ષમ જીવન પણ જીવતો હોય છે. ઊંઘ એ સમયનો બગાડ નથી પરંતુ જે આવતી કાલ માટેનું શ્રેષ્ઠ રોકાણ છે. એવું કહી શકીએ આપડે.
હમ સાચું કહ્યું અને આપણે એ પણ કહી શકીએ કે ઊંઘ દરમિયાન શરીર પોતાને જાતનું રિપેર કરે છે મગજ માહિતીને ગોઠવે છે, અને શરીર ને બીજા દિવસ માટે તૈયાર કરે છે.
હા ઈ તો સાચી વાત છે. અને આજના આધુનિક યુગમાં લોકો કામ, અભ્યાસ, મોબાઈલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પૂરતી ઊંઘ લેવાનું ભૂલી ગયા છે. ઘણા લોકો માને છે કે ઓ ઓછી ઊંઘ લઈને વધુ કામ કરવું એટલે સફળતા પરંતુ હકીકતમાં પૂરતી પૂરતી અને ગુણવત્તા ય યુક્ત ઊંઘ જ લાંબા ગાળે સફળ તા સ્વાસ્થ્ય અને ખુશી નો આધાર બને છે.
હમ્મ ઊંઘ આપણને શારીરિક અને માનસિક સ્વાસ્થ માટે ખૂબ જ જરૂરી છે. સારી ઊંઘથી યાદશક્તિ ક્તિ વધે છે. ધ્યાન કેન્દ્રિત રહેે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીરમાં નવી ઉર્જા આવે છે.
હા એ તો સાચી વાત કીધી છે. અને ઊંઘ એ શરીર અને મગજની કુદરતી આરામની સ્થિતિ છે. આ દરમિયાન શરીર બહારથી શાંત દેખાય છે. પરંતુ અંદર અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ ચાલતી રહે છે મગજ દિવસ ભરની માહિતીને ગોઠવે છે. કોષોનું સમારકામ થતું હોય છે અને શરીરને નવી ઉર્જા પણ મળતી હોય છે.
હા એકદમ સાચું કહ્યું તમે જો માણસ સારી ઊંઘ ના લે તો એને થાક ચીડચીડીયુપન માથાનો દુખાવો એકાગ્રતામાં ઘટાડો ભૂલ અને કામ કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે.
હા ઈ તો ઘણી સાચી વાત કીધી. અને ઊંઘનું મહત્વ પણ ઘણું છે એને કારણે શરીર ને આરામ મળતો હોય છે આપણું મગજ છે એ તાજું બનતું હોય છે. આપડી યાદશક્તિ માં ઘણો સુધારો થતો હોય છે. આ તમે કીધું એમ આપણે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો હોય છે. આપણા જે હોર્મોન્સ છે એનું સંતુલન જળવાઈ રહેતું હોય છે. આપણે માનસિક સ્વાસ્થ્ય છે એ પણ ઘણું સારું રહેતું હોય છે. એટલે ઊંઘ વગર માણસ લાંબા સમય સુધી સ્વસ્થ પણ નહી રહી શકતો. એને અમુક વાર કેવું કે થાક અનુભવતો હોય છે.
સાચું કહ્યું તમે અને બીજા ઘણા બધા રોગો પણ થઈ શકે છે એને જેમ કે હૃદયરોગ, ડાયાબિટીસ અને માનસિક સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે.
હા એ તો ઘણું સાચું કીધું અને આપણે ઊંઘ છે એ ઉંમર પ્રમાણે ઊંઘની જરૂરિયાત પ્રમાણે લેવું જોઈએ. જેમ કે કોઈ નવજાત બાળક છે. તો એને ચૌદ થી સત્તર કલાકની ઊંઘ લેવી જોઈએ કોઈ બાળક છે તો એને નવ થી બાર કલાક ની ઊંઘ લેવી જોઈએ. કોઈ કિશોર છે યુવાઓ છે એમને આઠ થી દસ કલાકની ઊંઘ લેવી જોઈએ. પછી જે પુખ્ત વયના લોકો છે. એમને સાત થી નવ કલાકની ઊંઘ લેવી જોઈએ અને વૃદ્ધો છે તો એમને આ રે સાત થી આઠ કલાક ની ઊંઘ લેવી જોઈએ. એટલે દરેક વ્યક્તિની જરૂરિયાત મુજબ આમ થોડો થોડો ફેરફાર હોતો હોય છે ઊંઘના ઊંઘમાં અને ઊંઘ દરમિયાન છે ને આપડા શરીરમાં પણ ઘણા ફેરફારો થતા હોય છે કે આપડા કોષો છે એનું તમાર કામ થતું હોય છે. એ અહ પછી આપડું મગજ છે એ માહિતી ગોઠવતું હોય છે. પછી શીખેલી બાબતો છે એ આપણને લાંબા સમય સુધી યાદ રહેતી હોય છે. આપડા સ્નાયુઓ છે એને આરામ મળતો હોય છે અને શરીર વી વિકાસ માટે પણ જરૂરી હોર્મોન્સ છે એ મળતા અહ છોડતા હોય છે. એટલે ઊંઘ ને કુદરતી દવા પણ આપડે કહેવામાં આવ
હમ્મ સાચું કહ્યું તમને અને વિદ્યાર્થીઓ માટે તો સારી ઊંઘ ખુબ જ જરૂરી છે. કારણ કે ઊંઘ દરમિયાન મગજ દિવસ દરમિયાન શીખેલી જે માહિતીઓ છે એ ગોઠવે છે. તેથી પરીક્ષા આખી રાત જાગીને વાંચવા કરતા પૂરતી ઊંઘ લેવી વધુ ફાયદાકારક છે.
હા એ તો તમે સાચું કીધું અને પૂરતી ઊંના તો ફાયદા પણ છે. કે આપડી એકાગ્રતા છે એમાં વધારો થતો હોય છે. આપડી કાર્યક્ષમતા છે તો એ વધતી હોય છે. આપડો તણાવ ઘણો ઓછો થતો હોય છે. પછી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે. આપડું શરીર છે તંદુરસ્ત રહે છે. ચહેરા પર આમ તાજગી દેખાય છે અને આપણે નિર્ણય લેવાની ક્ષમતામાં પણ ઘણા સુધારા થ તા જોવા મળતા હોય છે.
હા એકદમ સાચું ક્યું તમે પણ આજકાલ ઘણા લોકો મોડી રાતે સુધી મોબાઈલ ચલાવે છે. જેની બહુ ખરાબ અસર પડે છે ઊંઘ પર.
હા એ તો સાચી વાત છે. આપડે ઓછી ઊંઘ લઈએ તો એના કારણે આપણને નુકસાન પણ થતું હોય છે. તો આપણને થાક લાગતો હોય છે આપણે ઘણા ચીડચીડયા થઈ જતા હોઈએ છીએ છે. પછી આપડી યાદ શક્તિ નબળી પડી જાય છે. આપડા અભ્યાસ માં ધ્યાન નથી રેહતું. પછી અકસ્માતની શક્યતા વધી શકે છે. અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા રોગોના જોખમ પણ આપણામાં વધી શક આવે છે. અને ગધા વી ઘણા વિદ્યાર્થીઓ આમ પરીક્ષા સમય આખી રાત જાગતા હોય છે. પરંતુ પૂરતી ઊંઘ અહ વગર ભણેલી માહિતી આપણને સારી રીત થી યાદ નહી રહી શકતી એટલે નિયમિત ઊંઘ લેવાથી આપણે એકાગ્રતા સમજણ શક્તિ અને પરીક્ષામાં પ્રદુષણ અહ પ્રદર્શન પણ સુધરતું હોય છે.
હમ્મ સાચું ક્યું તમને અને હું માનું તો એવું કે ઊંઘવાના અડધા કલાક પહેલા મોબાઈલ મૂકી દેવું જોઈએ. કારણ કે મોબાઈલ લેપટોપ અને ટી વી માંથી જે નીકળતો બ્લ્યુ લાઈટ મગજને જાગૃત રાખ ખે છે અને મેલાટોનીન નામના ઊંઘના લાઉ તા હોર્મોનનું ઉત્પાદન ઘટાડી દે છે.
હા એ તો તમે ઘણી સાચી વિગત વાત કરી આજે મોબાઈલ છે એ ઊંઘનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. સુતા પહેલા લાંબા સમય સુધી આપડે મોબાઈલ વાપરીએ તો આપણને ઊંઘ મોડી રાતે આવતી હોય છે. આપડી ઊંઘની જે ગુણવત્તા છે એ ઘટી જતી હોય છે. અને આપડી આંખો પર પણ ઘણી અસર પડતી જોવા મળતી હોય છે. સવારે આપડે ઉઠીએ ત્યારે આપણને ઠા થાક અનુભવાતો હોય છે. એટલે તમે કીધું એમ જ કે ઊંઘના ઓછામાં ઓછા ત્રીસ સાહીઠ મિનિટ પેલા આપડે મોબાઈલ સાઈડમાં મૂકી જવું જોઈએ ને આપડે આરામ કરવા બેસી જવું જોઈએ અને સારી ઊંઘ છે એ મનને શાંત પણ રાખતી હોય છે. જયારે ઊંઘ અધેરી રહે છે ત્યારે ચિં તા તણાવ અને ઉદાસીનતા વધવાની શક્યતા વધી શકે છે. તેથી માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઊંઘ ખુબ જરૂરી છે
એકદમ સાચું કહ્યું તમે અને સારી ઊંઘ માટે આપડે દરરોજ એક જ સમયે સૂવું જોઈએ અને ઉઠવું જોઈએ. સુતા પહેલા મોબાઈલ અને ટીવી ટાળવું જોઈએ. સાંજે ચા કોફી અને વધુ કેફિન ન લેવું જોઈએ. નિયમિત કસરત કરવી જોઈએ. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં સૂવું જોઈએ. જેથી આપણને સારી ઊંઘ મળે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજના સમયમાં કામનો ભાર પછી નાઇટ શિફ્ટ સોશિયલ મીડિયા અને સતત વ્ય વ્યસ્ત જીવનને કારણે લોકોની ઊંઘ પર પણ ઘણી અસર પડી રહી છે. તેથી જીવન શૈલી છે એને આપડે એને આપડે આમ સંતુલિત રાખવું જોઈએ જીવનશૈલીમાં સંતુલન લાવવું જોઈએ એ આપડા માટે ખુબ જ જરૂરી છે. અને પરિવારે બાળકોમાં સારા સારી ઊંઘની ટેવ પણ વિકસાવવી જોઈએ. મોડી રાત સુધી જાગવાની આદત છે એને પ્રોત્સાહન આપવાને બદલે સ્વસ્થ દિનચર્યા નું મહત્વ સમજાવવું જોઈએ. એના કારણે બાળક છે એ રાત્રે વહેલા સુઈ જાય અને સવારે વેલા ઉઠીને વાંચન કરે એના કારણે એનું બાળકનામાં અ પરીક્ષા સમય કોઈ આમ પ્રકારનું કોઈ ચિંતા ના રહે એવું પણ બની શકે
એકદમ સાચું કહ્યું તમે કારણ કે આજે આજકાલના વિદ્યા ર્થીઓ વધારે રાતે જાગવાનું પસંદ કરે છે.
એ લોકો રાતે વાંચે છે લખે છે અમુક તો મોબાઈલ જ જોવે છે. જેના કારણે એ લોકોની ઊંઘ બગડે ને બીજા દિવસે એ લોકોને તાજગી એસ નો અહેસાસ ના થાય જેના લીધે એ લોકોને ભણવા પર અસર પડે છે.
હા એતો સાચી વાત છે. ને યુવાનો એ પણ સમજવું જોઈએ કે સફળતા માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ સ્વસ્થ શરીર સ્વસ્થ મન પણ એટલા જ જરૂરી છે. અને આ બંનેનો આધાર સારી ઊંઘ પર રહેલો છે. અને ઊંઘ એ અમુક લોકો એમ માનતા હોય કે આળસ છે. પણ એ આળસનું પ્રતિક નથી. તે સ્વસ્થ જીવનનો આધાર છે. જે વ્યક્તિ પોતાના શરીરને યોગ્ય આરામ આપે છે તેજ જીવનમાં લાંબા સમય સુ સુધી ઉર્જાવા, સર્જનાત્મક અને સફળ રહી શકે છે.
હા એકદમ સાચું કહ્યું તમે.
હા ને સારી ઊંઘ એ એવી દવા છે જે કોઈ દુકાનમાં આપણને મળ તી નથી. પરંતુ દરેક વ્યક્તિને કુદરત તરફથી મફતમાં મળે છે. જે રાતે સારી ઊંઘ આવે છે તે દિવસે વધુ ઉત્સાહ અને સફળતાથી ભરેલો રહેતો હોય છે. અને સ્વસ્થ શરીર, શાંત મન અને સફળ જીવનની શરૂઆત સારી ઊંઘથી જ થતી હોય છે. એટલે આપણેે ઊંઘ છે એ પૂરતી લેવી જોઈએ.
હમ સ્વસ્થ જીવન માટે યોગ્ય આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ આ ત્રણે ખૂબ જ જરૂરી છે.
હા એતો તમે ઘણું સાચું કીધું. વાંધો નહી સારું સારું ચલો. પછી વાત કરીએ આપણે.
સારું.